અવાજ આવે છે ને?
હા આવે છે વાત તો આજે આપડો વિશેષ
આજે આપડે સમયનું મહત્વ કેટલું છે આપડા જીવનની અંદર એના આપડે થોડી વાતો મારીયએ બરાબર.
હા બરાબર તો તમારા માટે શું છે સમય નું મહત્વ?
મારા મહત્વ તો એવું છે કે આપડે સમય નું મહત્વ બહું વધારે છે કારણ કે કોઈ પણ આપણેે કામ કરવું હોય તો બઉ વિચારીને કરવું જોઈએ કારણ કે અત કોના જો સમય પણ નથી હોતો અને અને આપડ સમય ની સાથે સાથે પૈસા પણ ફરી કમાઈ નથી શકતા એટલે બઉ વિચારીને સમય ન ઉપયોગ કરવો જોઈએ.
હા એ વાત તો સાચી જ છે અને તો મેં એવું સાંભળ્યું છે સમય ખુબ જ કિંમતી છે. તો સમયને કિંમતી કેમ માનવામાં આવે છે?
એ અત્યારે બધાને ને સમય નું મહત્વ હોતું નથી. કારણ કે બધા પોતાનો, સમય એમને એમજ એડપી દેતા હોય છે. પણ પોતાના સમય, જે કામ થયેલુ હોય ને એ પછી થતુ નથી, એક વાર જો સમય તો માછું આવતુ નથી, એટ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરી, દે અને જો એટલા આગળ વધી જાય, આવીષ એને સારી નોકરી કે બિઝનેસ કરી શકે છે. પણ જો એ પોતાના વિદ્યાર્થી કાળમા, જો એ સારી મજૂરી ના કરે તો એ સમય પાછો, આવતો નથી.
હા, તો સમયનો સારો ઉપયોગ કરવો કેવી રીતે જરૂરી છે. કેવી રીતે, કરી શકાય.
સમય નો સારો ઉપયોગ કરવો જરૂરી છે. કારણ કે દારું નું કામ આપડે જે ય એ સમય, સમ મોરુ થાય તો આપડે જીવન ની અદર બીજુ કોઈ પણ કામ હોય. તો આપડે સરળતાથી સમયના અનુસંધાનની અંદર આપણે પૂરું કરી શકીએ છીએ, એ સમય પણ એ એટલુ, જ આપણા માટે જરૂરી છે.
હા, તો આજના વિદ્યાર્થીઓ આજના જમાનામાં વિદ્યાર્થીઓ બાળકો વ્યક્તિઓ આ બધા જે સમયનો બગાડ કરે છે, તો એનું સમય બગાડવાનું એમનું કારણ શું હશે.
મારા, ખ્યાલથી અત્યારે મોબાઈલ એવી વસ્તુ છેને, એ બધા સોશિયલ મીડિયા માં એટલો બધો સમય બગાડે છેને, કે આપડે ક નહી વિચારી જ નથી. શકતા કારણ કે આખો સવારે ઉઠે તો હ, ભાઈ જુઓ. બપોરે ખાવાના ટાઈમે મોબાઈલ સાંજના ખાવાની, ટાઈમે મોબાઈલ બપોરે કક ચાલવા, જાય તો ચાલતા ચાલતા પણ મોબાઈલ જ જોતા હોય છે, કે પછી કઈ પણ કામ કરતા હોય તો કામ ની અંદર મોબાઈલ જ હોય છે. આપ બધુ ઉપયોગ કરતા હોય, છેને. મોબાઈલ ન એમ બધો એને ઓછુ, કરવા જોઈએ.
હા. અને મે એવુ પણ સાંભળ્યું છે, કે વિદ્યાર્થી હોય, ને તો એમને સમય આયોજન કરીને રાખવુ, જોઈએ. તો એ આયોજન કેવી રીતે કરી શકાય તમને?
એ સમય આયોજન કરવુ છે. કે આપડે સવારે ઉઠતા હોયએ તો આપડે છ. વાગે ઉઠતા, હોય. તો છ વાગે જ ઉઠ પછી એમની મને કટાળો આવે તો આઠ વાગે ઉઠુ, કે આમ એવું નહ આપડો આપ બધનો ટાઈમ પણ ફિક્સ હોવા, જોઈએ. અને આપડે જે સવારે ઉઠતા દરરોજ કામ કરતા એ કરવુ, જ જોઈએ. એથી કરીને આપડે સમજ આવી છે, માછો આવવાનું તો છે, જ નહી.
હા. એ વાત તો તમારી સાથે સમય પાછો આવવાનો તો છે, જ ને. અને જો આપણે આ વિદ્યાર્થી, ન મેં તમને કીધું તો વિદ્યાર્થીઓ ઘણા એવા હોય છે, કે ટાઈમટેબલ બનાવી દે છે, એમનો વિષયો, ના એમના કે હવે આજે હુ, આ વિષય વાંચીશ. આટલા કલાક, તો એ વિશે એમને વાંચવો જ જોઈએ. એટલે એવી રીતે જો ટાઈમ ટેબલ બનાવે તો આયોજન કરે તો એ સારુ, ને
હા, તો સારુ છેને. તો જે સવારે જ ઉઠતા હો ને એ ચારી લે એ પલા બધી, જે કામો હોય એની બધી યાદી બનાવી દે હુ, પછી મેચાારી લે કે મને સવાર થી ઘર સાંજ સુધીમાં આર આરગ કામ સારુ છે. એના જે ફાયદો, એ પણ થાય છે કે આખા દિવસનુ, કામ ટાઈમ પ્રમાણે પરન થઇ જાય છે.
હા એ વાત તો તમારી સાચી અને સમય સર કામ પતાના કોઈમ ખાસ ફાયદાઓ કેવી રીતે થાય કે ના થાય.
એનો ફાયદા થાય છે, ને કે એના જો આપડું કોઈ પણ કામ હોય તો આપડે શાંતિથી જેમ પૂરું કરે સા પૂરું થઈ જાય તો આપડે મનને પણ શાંતિ રહેે છે. અને દરેક કામ કરવા પાછળ આપડો એને આત્મવિશ્વાસ પણ વધી જાય છે.
હા, એ વાત તો તમારી સાચી કે સમયસર કામ કરીએ તો આપડો આત્મવિશ્વાસ પણ વધી જાય અને બીજું કે કોઈ પણ કામ કરીએ તો સમય પતાવી દે તો આપણને પાછળ તો આપણને મતલબ ફ્રી ટાઈમ પણ મળે. જેમાં આપ આપ માનસિક મતલબ મનને શાંત રાખવા માટે કે મન ફ્રેશ કરવા માટેનો ટાઈમ આપણને મળી રહે એમને
અને જો આપડે આપડું કમ એમ નમણે ગોર કરી નાખીએ ને તો આપડે જેને છેલ્લે છેલ્લે ઉહણ કરી મળે છે, ને કે ભ કામ મતલબ નથી આવું બધું થઈ ગયું હવે મને ઉતાવડ છે. આ તે બધું કારણોથી ફાયદો જ થઇ જાય કાર કે અમુક વાર એવું થતું હોય કે આપડે ક્યાં અહીયા પહોંચવું છે. કે અહીંથી મારે સ્વ કે હેલો મેટ્ર જેવું આગું જવું છે તો મે પેલાથી વિચારે આયોજન કરેલું હોય મને તેમ પોતા પોતા અઢી કલાક થશે. તો હું પેલાથી વિચાર લઉ કે મારા અઢી કલાક પહેલા જઈએ તો. આવું છે અને જો અઢી કલાક મોડું થાય. તો પાછા ના બધા જ કામમાં અઢી અઢી કલાક મોડું થતું જાય છે, તો આ બધા ફાયદા જ છે એવુંનાથી ફાયદા નથી. સમયનું એટલું બહુ મહત્વ છે જ.
હા એ વાત તો તમારી સાચી કે સમય નુ ખુબ જ મહત્વ છે. એટલે જ ઘણી જગ્યાએ એવું પણ લખેલું હોય છે, જેમ કે નોકરીઓ કંપનીઓ. ઓમા ટાઈમ ઇઝ મની.
હા એતો હોય જ છે ન. અને એમાં પાછું એવું પણ હોય છે કે જે સફળ વ્યક્તિ હોય ને એ ટાઈમ એટલું બધુ સાચવે છે મ કેજુ સવારે આઠનો ટાઈમ આપેલોને તો સાત ને ઓગણસાઇઠ થાય એટલે એ આવી જ. જાય એના કામે પછી આઠ વાગે નું કામ ચાલુ થઈ જાય જો એને આઠ ને એક થાયને તો પણ એને મજા ના આવે કામની અંદર આમ એટલું બધું આપડ જીવનની મહત્વ છે.
હા અને જે આજના. યુગમાં બધા જે લોકો છે. મોબાઈલમાં અને સોશિયલ મીડિયા ઉપર જે સમય બગાડે છે. તો જે ઓમ ખરેખરમાં જો. જે મોબાઈલમાં અને સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરે છે નવું શીખ ના એમના માટે એમના માટે નહી પરંતુ જે બગાડ કરે છે. એમના માટે તમે શું કેશો?
મારું તો એટલું જ કેવું છે એ પણ કરવું જ જોઈએ એવું નથી કે આપડું એને આનંદ મળ આનંદ તો આપડે મળવો જ જોઈએ આપડે આમ સિવાય પણ પણ એના થોડું ટાઈમ. ઓછો આપવો જોઈએ અને એમાં ફિક્સ કરવું જોઈએ. ને અડધો કલાક જ આપડે ફોન જોશું પછી આપડે આપડું જે પોતાનું કામ છે. કરશું. એની પણ આપણેે સવારે આપડે ઉઠતા જ બધી લીસ્ટ મનાવું જોઈએ. કે આટલો ટાઈમ હું એન મારી. મહેનત પાછળ કરીશ અને આટલો ટાઈમ હું મારા આનંદ માટે કરીશ. આ બધું અલગ અલગ કરવું જ જોઈએ અને આપડે હા. એવું હોય છે કે આપડે સતત આપડે કામ કરીએ આપ થાક પણ લાગતો હોય છે. એથી આપણને ને આપડા. આરામ કે આપડે કોઈ કસરત કરતા હોય કે. થોડો ઘણો ટાઈમ આપડે આપણા પરિવાર માટે પણ આપવો જ જોઈએ એથી કરી. ને આપડે. પરિવાર સાથે વાતો કરીએે પરિવાર સાથે રહીએ કારણ કે આપડણે જેમ બધું કરી. એ છે બધું આપડા માટે જ કરતા હોઈએ છીએ ને.
હા એ વાત તો તમારી સાચી કે આપડે બધું આપણા પરિવાર માટે જ કરતા હોઈએ છીએ તો પછી. એમના માટે પણ સમય ફાળવવો ખુબ જ જરૂરી છે નહી તો. ઘણા લોકો તો એવું હોય છે કે કમાવામાં. કમાવામાં પરિવારને ટાઈમ આપવાનો જ ભૂલી જાય છે જેથી પોતે જે. કમાવે એનાથી કોઈ ફાયદો ના થાય ને એ.
હા એ તો વાત છે અને જે વ્યક્તિ સ સમયની કદર કરે છે ને. એ સમય પણ એને ને સફળતા કે પ્રગતિ બાજુ આવી જ જાય છે.
હા તો જો તમારે તમારા તમે તમારા રોજિંદા જીવનમાં સમય નુ કેવી રીતે આયોજન કરો છો.
મારું તો એમ ફિક્સ જ છે કે સવારે છ વાગે ઉઠવું તો છ વાગે હું ઉઠ ઈ જ જો પછી એવું નહી કે હું આળસ માં કાઢું છું છન ને પંદરે ઉઠું છન વિષ ઉઠું પેલું મારું જે ટાઈમ છે એ ટાઈમ ફિક્સ જ છે એ સવારનો નાસ્તો સવાર નાસ્તો મારો જે ટાઈમ હોય એ અમારે થઇ જ જાય બપોર નું જમવાનું હોય કે બપોર નું મારું કામ હોય કે મામા એમ મોબાઈલ નો જે ઉપયોગ કરતો હોવ મારું ફિક્સ જ કે આટલો ટાઈમ જ મોબાઈલ વાપરવો પછી મોબાઈલ મોકી જ દેવાનું કામનું પણ એવું જ છે કે કામ નો ટાઈમ આટલો ફિક્સ તો ફિક્સ પછી એનાથી વધારે કામ પણ કરતો નથી પરિવાર સાથેનો મારો ટાઈમ હોય એ પણ મારો ફિક્સ જ છે એટલે આ બધું સારું એવું થાય એમ
હા એટલે શું ઓમ તમે જે કીધું તમે રોજિંદાર જીવનમાં સમય નું આવી રતે આયોજન કરી રાખો છો બરોબર તો આવી રીતે દરેક લોકો એ પો પોતાના રોજિંદના જીવનમાં આવુજ આવું આયોજન કરીને રાખવું જોઈએ કે નહી
તો ભી કરવું જોઈએ અને વ્યક્તિને નાની ઉંમર થી જો શીખવાડેલું હોય ને કે ભાઈ સમય નું એટલું મહત્વ છે તો મોટો થાય ને તો એ પણ ની બધુ ઓટોમેટિક સમજી જ જાય છે અને એમ બાળક બાળકને કઈ ખબર હોય છે કે સવારે વહેલું ઉઠી જવું અને આપડે શું શું કરવું ના કરું તો બધી આદતો પહેલેથી પાડવી જ જોઈએ મારા ખ્યાલથી તો
હા તો મેં સાંભળ્યું છે તો સફળ લોકો માટે સમય નું મહત્વ કેમ વધુ હોય છે
હા તો એના માથે એવું હોય છે જિસ સમય નું પાલન કરે છે જેથી કરીને દરેક વ્યક્તિને એને પોતાના લોકોને પણ નિયમ વ્યક્તિ ઉપર નિશ્વાસ આવે છે કે કેરમ દી રિધમ પરફેક્ટ જ છે કારણ કે એનું ટાઈમ એન્ડ વધી નીતિઓ ઓકે જોતો હોય છે એટલે એનું માન સન્માન પણ વધારે હોય છે
હા એ વાત તો તમારી સાચી તો તમારા પ્રમાણે સમય નું સાચું મૂલ્ય શું છે
મારા ખ્યાલથી તો આપણે આપણો જે ટાઈમ છે જે આપણો સમય છે એ જ આપણા માટે વધારે છે જે સ સમય ની જો કદર નહી કરો ને તો આપડી કોઈ કદર આપડી નહીં કરે એમ આપડે સમજી લેવાનું સમય જ બા જેમ જશે તેમ પાછો આવવાનો નથી
હા એજ સમય બહુ બળવાન છે એવું પણ ઘણી જગ્યાએ આવા સૂત્રો પણ લખે લખેલા હોય છે સારું તો ચલો બાય